હલો.
હા, અવાજ
અવાજ આવે છે.
સરસ, સરસ ચાલો. ને કંઈ ની, એ તો પેલા અ ઉમરગામ ને કપરાડા. બે કોલેજનું સેટિંગ થેઈ ગ્યું છે. કપરાડા કોલેજમાં પ્રિન્સિપલ જોડે વાત કરીને જણાવું, એમ કીધું છે એમના કો ઓર્ડિનેટરે. આઇપીએલ કમિટીના જે મેમ્બર ખરા ને, તેમણે વાત કરી. એટલે એ ગોઠવાઈ જસે.
હ
ચાલ તો. ને શાકભાજી માં ભીંડા, ભીંડા ને ગુવારસિંગ લીધી છે. ભીંડા
હા, હા, હા. ભીંડા કેમ આપ્યા?
ભીંડા છે ને, તીસ રૂપિયાના એક
તીસ રૂપિયાના કિલો! તો સારા છે કે?
સારા છે. તે લેઈ લીધા એક કિલો.
કુમળા, નાના નાના સારા છે ને?
અં કુમળા, નાના-નાના. હમ
અન ગુવાર્ષફળી કેમ આપી?
ગુવારસિંગ, તે તીસ રૂપિયાની પાંનસો.
ગુવારફળી થોડી મોંઘી છે.
મોંઘી છે, પણ હવે, કુમળી છે, ને સારી છે. આજે જ તોડીને એ લોકો એટલે એ ગુવારસિંંગ પાંનસો લીધી, એમ.
હમ્મ હમ્મ હમ્મ, બાબર છે.
એટલે સાઠ રૂપિયામાં એટલું કિલોને, પાનસો એટલે દોઢ કિલો શા કભાજી આવી ગેઈ છે.
ચલો તો તો સારું. ચાર દિવસ નું થઇ જશે.
એમ પણ આપણી શાકભાજી પૂરી જ થઈ ગઈ હતી ને?
હા ગલોડા છે, ને કેપ્સિકમ છે.
હા બસ તો હવે એક દિવસે અ પેલા ભીંડા બનાવી દેવાનું ભીંડા અલગ અલગ રીતે બનાવી દેવાનું. હર્ષા મેમ બીલા લેવા આવેલી હતી.
અચ્છા
હમ. બાપ લઈ ગયો સાકભાજી એટલે કુંબળી ને તાજી એટલે બધા બધા લઈ લઈએ એમ.
હમ હમ.
પતિમાં આજ મળતું છે.
સારું ને એ લોકો તોડીને અહિયાયા વેચી જ દેવું જોઈએ એમ બરાબર ને એટલે લેના ને પણ તાજું મળે ને એ લોકોને સારું પડે જવાનું પડે.
એકદમ ફ્રેશ ભીંડાને ગુરસિંગ એકદમ નાજી એમ એટલે એ હવે... પંદર દિવસ રહી તો બી વાંધો નહી આવે એવી શાકભાજી એમ.
હમ.
એટલે સરસ છે.
રીંગણ ને એવું મળે કે ને એમ પૂછવું હતય ને બીધું કોઈ શાકભાજી મળે.
અ થાય જ એટલી અને દાહદ માં પણ આજ ભાવ હોય ને
હમ.
અને બીજું કે વાસી હોય એમ. આા તો આપણને ફ્રેશ એટલે એકદમ ફ્રેશ મળે, બીજું હા સ્કૂલમાં નાસ્તો કરતા છો?
હા...
નાસ્તામાં શું છે?
મગ છે બાફેલા મગ ને વઘાર્યા છે, પણ શાક જેવું જ થઇ ગયું છે.
હા બહુ મસ્ત લાગે ને!
હા સર છ.
ચ્યાાલ તો સરસ ને
અને કોઈ વાર મગને જાણે અને પેલા વાલ ને વટાણાને એવું બધું મિક્સ કરીને આડેસ ખાલી મગ છે.
હા અને પ્રિન્સિપલ સર આવેલા છે.
ના નથી આવેલા.
બરાબર હવે છુટ્ટી તો કેટલા વાગ્યા
ડોસી તો એ પણ નથી આવેલા.
અચ્છા જોશી સાહેબ ને કાલે ચક્કર આવી ગયા.
હમ મ તો આ મગનું શાક લઈ આવું ડબ્બામાં જરવા દ ને મેં પછી જમા તો. થાળીમાં ત્યાં છ મિ્યો
આપણને કામ આવશે મામલા કરવાના બાકી રહી ગયા છે. ને
હે, રોટતા તો બનાવી દીધા છે. ને એને ખાઈ લ પણ ભાજન શાક છે.
હા આ મગ છે. તે લઈ ડબ્બામાં
થોડાક ખાઈ ગઈ છે.
હા કઈ વાંધ નહી આપણી પાસે બીજું બપ બપોરે પાછા દાળભાત જમાડશે ને
હમ એક બિસ્કીટ છે તે ખાઈ લો
હા તેવું કર
તો કનુ ભાઈ કેતા હતા કે જમવા માટે જ બાર નાસ્તો કરવા માટે જ મેં તો કામ જ કરી કરતી કે જમવા માટે તો જઈએ તો અમે સવાર નાં આવીએ એમ કે વેલું ઉઠવું પડે તો કે જમ્મુવુ પડે બધા ઓ કશું ખબર નહીં પડતી જોને આ બધાં નોકરી કરે છે. પછી કંઈક કસ્સું ખબર નથી પડતી એમને ના આટલાં વર્ષનો એક્સપિરયન્સ એટલાં વર્ષનો એક્સપિરિયન્સ
હા
મારે કોઈ એક્સપિરિયન્સ નથી તોય એ હું મતલબ સમજ પડી જાય એટલે ગમણ નહીં મળે પણ ખબર પડી જાય એમ મારે કેવા નો એમ ક‌ઈવાર લોકો કામ કરે તો પછી એટલે પેલાં સાહેબ કેતા હતા મુકેશ સાહેબ કે સાહેબ તો આટલાં હોંશિયાર ને આમ કેમ કર્યું એમ કે આ જો ને હવે લોકો બધાં કામ કર્યાં કરે એમ
બરાબર કઈ નહીં આપડે કુદરત આપણને વિશેષ પ્રોગ્રેસ કરાવશે તું શાંતિ જો રાખ થોડી સરસ કામ થશે અત્યારે આપણું છોકરું સરસ
આજે તો ખીચડી બનાવી છે મને લાગે હજુ તો બનાવશે હવે પછી બનાવશે
હા એટલે બાર વાગ્યે ભોજન તૈયાર થશે એવું લાગે
હ બિસ્કીટ ખાવાં દે મને તો બિસ્કીટ ખાઈલેવાન સોરા જેમ ટ્વેન્ટી ટ્વેન્ટી
હા એટલે દોડ વાગે છૂટે તો કઈ ચિંતા નહીં બરાબર ને આખો દિવસ ભરી દેવાનુ એમ અ વાજી સાથે દસ મિનિટ વાત થઈ ગઈ
ના કોલેજમાં છે એમ કે
હાં એ મેસેજ મેસેજ આવેલો હતો વલસાડ કોલેજ આવેલાં છે એવું કીધું એટલે દસ મિનિટ વાત થઈ ગઈ વાજી જોડે એવું ને
ના નહીં થ‌ઈ એ તો કોલેજમાં લેક્ચરમાં છે એમ કે પછી ફ્રી થ‌ઈને પછી તમને કોલ કરું
હા વાંધો નહીં એટલે એ લગભગ સાડા દસ જેવી રિસેસ પડશે એ લોકોની અત્યાર
અરે મે એમ વિચારતી હતી પટાવી જ દે એમ પણ
આપડે સ્કૂલમાં પછી પ્રિન્સિપલ ને એ રિતે મુકેશ સાહેબ ને સંભાળતા હશે ને અત્યારે તો
હમ
રાત્રે તનુ નો પણ તારાં મોબાઈલ માં મેસેજ હતો હાઈ કરીને
હા મારામાં મેસેજ હતો મારા ફોન માં પણ છે.
હા તારા ફોનમાં જ ને મેં જોયું હતું ને તનું જોડ તો વાત જ નહીં થઈ ને તારી
હા નહીં થ‌ઈ
અહીંયા આવ્યાં પછી એક વાર પણ નહીં થ‌ઈ ને
બરાબર સંજયભાઈ જોડે વાત થઈ ગઈ
સંજય ભાઈ જોડે તો કાલે વાત કરેલી છે
બરાબર બરાબર એ બાજું તો પપ્પા નો ફોન આવેલો હતો.
હા
પપ્પા જોડે વાત કરી એક જ મિનિટ વાત કરી મે કીધું સ્કૂલમાં છે ને તો ચાંદની પણ સ્કૂલમાં ગયેલી છે તો વરસાદ કેવો છે એમ કીધું એમને પૂછ્યું હ ત્યાં તો વરસાદ પડે છે સરસ વરસાદ પડે છે જોરદાર મે કિધુ ત્યાં તો બિલકુલ વરસાદ નહીં
હમ્મ
મતલબ વલસાડ બાજુ વધારે વરસાદ છે આ વખત.
વલસાડમાં વધારે વરસાદ છે. સંજયભાઈ કહેતા હતા કે તનુન ઘર હેથી આવે તો પેલો ઓવરબ્રિજ તૂટી ગયો.
એટલે બિલીમોરાથી જતાં વચ્ચે જે વચ્ચે આવે છે એટલે એ તો આખો બ્રિજ જ બંધ કરી દીધો હશે હવે તો.
હમ્મ અહીંયા તો જોની છોકરાઓ બચારા આ સમયે આપણે શાકભાજી લઈ જવા માટે જે મને કોથળીની શરમ આવે ને
હમ્મ.
મિન્સ પેલી વાઈટ વાળી
હમ્મ.
થેલા જેવી જ આપણે શાકભાજી નહીં લાવીએ, એમાં ખબર શરમ આવે મને તો શાકભાજી લેવાની શરમ આવે, એ કોથળી લઈને એ ભણવા આવે છે.
હા, એમ એટલે આવી આવી આવી પરિસ્થિતિમાં એ લોકો સ્કૂલ આવે એ જ બહુ મોટી વાત છે કેવાઈ, પહેલી વાત તો.
હમ્મ
પછી હવે આ ખેતીનું કામ ચાલુ થશે, વાવણીનું કામ ને એ બધું, પછી એ લોકો તો પોતાના ખેતરમાં જ કામ કરવા જાય ને, મમ્મી-પપ્પા જોડે. સારું કહેવાય, આટલી સંખ્યા છે એ મોટી વાત આટલી આદિવાસી વિસ્તારમાં બી બાળકો આવે એ જ બહુ મોટી વાત તો.
કપડાં બી બધા કેવા કેવા પહેરીને આવે છે.
હા.
મને માં સારવણીની મલે તો સારવણી લિયાવુ એમ થાય. કોઈ એમ નક્કી જ નહીં કરતો કે દર વર્ષે અમે બધા કે દસ-દસ ટકા આપી દઈએ, પછી અમે જે સ્કૂલમાં ઘટતું છે એ વસ્તુ લઈ આવીએ એમ.
હા, કોન્ટ્રિબ્યુશન તો થોડુંક હોવું જોઈએ અને આપણે જ્યાંથી આપણને વેતન મળે છે તો થોડુંક સાફ-સુથરું રેય ભલે મકાન બાંધ નવું બાંધકામ થઈ રહ્યું છે. પણ આપણે અત્યારે જે છે એ ક્લાસ તો સારા છે ને, એને સારવાણી થી સાફ
નવું બાંધકામ જ છે ને આ
હા, આ કઈ ક્લાસ કંઈ ખરાબ થોડા છે એમાં કઈ ચોમાસાના વરસાદ પડે તો કાંઈ પાણી ગળે એવું તો કશું નહીં એમ.
હમ્મ
એટલે આ પગથિયા પાસે પણ હું આવ્યો હતો તો કેટલો બધો કચરો વાળીને ભેગો કરે તો હવે એને. કઈ ટોપલો હોય, કઈ ટબ હોય, એમાં ભરીને બાળકો એક જગ્યાએ લઈ જાય અને સળગાવી દે. એ લોકોને કામ સોંપવું પડે, જોને કોઈને કોઈએ કામ સોંપ્યું ન હતું, તો પણ બે સ્ટુડન્ટ સાવરણી લઈને સફાઈ કરતા હતા, મેં જોયું ને.
હમ્મ
એટલે સફાઈ ટુકડી બનાવી દેવી પડે, ચાર-ચાર બાળકોની અને અઠવાડિયું અઠવાડિયું સુધી એ રાખવાનું, તારા ક્લાસમાં તારું આયોજન એવું કરી શકાય. બીજા કરે કે ની કરે.
કરી દીધું મેં તો મોનિટર બનાવી દીધા, અને કહી દીધું.
ને એ લોકોને અ ટીમ બનાઈ આપવાની.
મો તો ટીમ બનાવી દીધી, કહી દીધું. છોકરીઓને કહી દીધું, બંનેમાં બે છોકરીઓ ને બે છોકરાઓને મોનિટર બનાવ્યા ને મે અ વાળા બે ન, ક વાળા બે, એટલે ચાર છોકરાઓ, ને અ વાળી બે છોકરીઓ, ને ક વાળી બે છોકરીઓ, એટલે ચાર છોક આ, અ ચાર છોકરીઓ. એટલે ટોટલ ચાર ને ચાર, આઠ જણાએ સફાઈ કરવાની.
અને એક અઠવાડિયું આપવાનું સોમવાર થી લઈને શનિવાર સુધી બસ. દર સોમવારે ટુકડી બદલાઈ જાય, એટલે
ના તે લોકો ને મોનીટર બનાવી દીધા, ને પછી મે કીધું તમારે હા, તમે એડજસ્ટ કરી દેજો, ને કોને બે બે જન ને રાખવાનું શું કરવાનું કોને કામ સોપવાનું એ તમે નક્કી કરવાનું એટલે તમે
હા, મોનિટર હોશિયાર છે ને
હા, મને તો છે એ રીતે કરવાનું.
એક છોકરાનની
ને કાઢીને બનાવી ને
બરાબર એક છોકરો
બીજી એક છોકરી છે, ને બે છોકરાઓ દક્ષેશ ને દક્ષીસને પેલા સુનીલ બસ અહીંયા પર કેચે કેહે બાઈ આ દિવાસે કેે છોકરીની ચેન કુલી છે ફ્રોક ની ને એવું ફ્રોક પહેરી ને આલી છે, પણ દસ રૂપિયાનુ કોચું લાઈ ને ખાતી છે, બધા નાસ્ત તો કરે ને પછી પાછા પોચા લાવીને ખાય અરે ને પાહ સ્કૂલ છૂટે ત્યારે ખાઈને જાય પછી પાછા આઈસક્રીમ ખાતા ખાતા જાય રોજ જોયા છે બધા બે બેની એ વા કોચા લઈ ને જાય
બસ તો એ લોકોને સમજાવવાનું કે તમને દસ રૂપિયાથી રોજના એ લોકો કો ખાય છે, એટલે દસ રૂપિયા આપે છે તમારે ઘરના તો પાંચ રૂપિયા બચત કરવાની, અને બધાએ પાંચ પાંચ રૂપિયા ગલ્લો બનાવીને સેવ કરો, આવું શીખવું પડશે.
ને આવું તમે શીખવાડશો ને તો એ લોકો ખુશ થશે ને પછી એ લોકો ને કેહવાનુ, કે તમારી દર બર્થ ડે દિવસે એ ગલ્લો
હા, મેં તો કીધું ભણવાના આવ્યો, તો ભણાવ્યો. તો મે કવ આ કયા ભગવાન ની આપણેે પૂજા કરીએ ને કોની સ્તુતિ કરવાની? મે કીધું કોને પ્રાર્થના કરવાની આ તો ગણપતિ બાપા તેઇ નથ ખબર બાજુ મ ફોટો છે ગણપતિ બાપા નો, તોય ખબર નથ પડતી
એટલે એજ્યુકેશન નું લેવલ બહુ ઓછું ને બહ
બ્રહ્મા ગુરુ વિષ્ણુ બ્રહ્મ કોણ? વિષ્ણુ કોણ? કઈ કશુ જાણતા નહી.
એવું
હમ્મ, એટલે ની ખબર તો પણ ચલ ને હા ની નહી ખબર એટલે આપણે ભણાવવાનું સારું પડે કે આ માહિતી અપાય પણ તે માહિતી આપે તો હોય તો યદ પણ નહી રાખે છે, તેનું આમ ફલ સુધી નહી મળે.
એટલે રિપિટેશન કરાવવું પડશે, ડેલીનું રિપિટેશન પુનરાવર્તન બહુ જ જરૂરી છે. કારણ કે એ લોકોનું એજ્યુકેશન નું લેવલ બહુ નિમ્ન કક્ષાનું કહેવાય એટલે એમને વારંવાર રિપીટ કરાવવું પડે, એટલે ઘરે જે બેકગ્રાઉન્ડ હોવું જોઈએ ને એ નહી એટલા માટે.
ક્લાસ માં આવી ગયા કે પછી ક્યાં?
હા હજુ રિશેષ છે. સાહેબ નથી આજે તો એટલે બરા બરાબર રાજેશ સાાહેબ આઈવા છે આજે બી, પેલો તેજસભાઈ જોડે બેસીને.
રાજેશ સર આયવા કે?